હલો.
હલો, અવાજ આવે મારો?
હા, આવે. હા, તો આજે આપણે ફરવાલાયક સ્થળો વિશે વાત કરીએ, બરોબર.
હા.
તું કે, હવે તો તને કેવા કેવા સ્થળો ઉપર ફરવું વધારે પસંદ છે, જેમ કે કુદરતી સ્થળો કે જંગલોમાં, એમાં કે હિલ સ્ટેશન્સ કે પછી અન્ય કોઈ
નેચરલ પ્લેસ હોય ને, અને આમાં પછી હિલ સ્ટેશનમાં બસ ક્લાઉડી વેધર હોય ને, જે એનામાં ફરવું બહુ જ ગમે.
ઓહો, હિલ સ્ટેશનમાં ફરવું વધારે ગમે એમ, જેમ કે બહુ સાપુતારા એવી રીતે એમ
હા, એમાં થી મસ્ત નેચરલ વેધર હોય, ક્લાઉડી વેધર હોય ને, એમાં તો બહુ જ મજા આવી જાય ફરવાની.
હા એ વાત તો તારી સાચી છે કે ક્લાઉડી વેધર માં ફરવાની તો ખુબ જ મજા આવે. તો આપણે ક્યાંક ગોઠવીએ ફરવા જવાનું, બોલ શું કેવું?
હા, ગોઠવી, મજા આવશે.
તો ક્યાં જઈશું કે?
જવાય તો વરસાદ. તારા કે માઉન્ટ આબુ કે એ બાજુમાં જવાય એમ વાંધો ના આવે.
ભાઈ એક જ જગ્યા ઉપર ના જવાય ને આપણેે ત્રણ ચાર જગ્યાઓ ડિસાઇડ કરીને જવું પડે ને.
હા તો આપણે સાપુતારા બાજુ જતા હોય તો મે બી આ સ. સરદાર સરોવર ડેમ ભી છે એની આજુબાજુમાં.
હા એ એ છે તો.
હા એ તો છે જ નજીક જ છે પણ હવે આપડે જો ફરવા જઈએ તો. એ સાપુતારા અહિયા થી કઈ નજીક નથી થતું બરોબર તો હવે આપ. આપડે કઈક. સાતસો આઠસો સાતસો કિલોમીટર જેવું તો નહી પણ ચારસો ગણ ને ચારસો. કિલોમીટર જેવું થઈ જતું હોય સાપુતારા તો પછી આપડે. સાપુતારા જઈએ તો એનાથી આગળ પછી આપડે હવે. કઈક મુંબઈ બસો કિલોમીટર જેવું મુંબઈ થાય છે તો આગળ મુંબઈ જતા રહીએ. તો મુંબઈ માં પણ ફરવા લાયક સ્થળો બહુ છે.
મુંબઈમાં ભી. બઉ મસ્ત મસ્ત ફરવાલાયક સ્થળ છે લાઈક ઈમેજીકા માં જોઈએ ને તો તમારે આખો દિવસ. ટાઇમ સ્પેન્ડ થઈ જાય. ત્યાં બધું છે વોટર પાર્ક છે બધી રાઇડ્સ બી છે બહુ મસ્ત છે.
હા પણ આપડે એમાં તો પછી શું કેવાય ખાવાનું ખાધા વગર જવું પડે.
હા ખાધા વગર જવુ તો બવ વધારે મજા આવે.
હા એટલે જ ને વધારે મજા આવે. પાછું કે આજે આપડે. પ્લાન બનાવીએ તો હવે સાપુતારા છે સાપુતારા જેવું છે મહાબળેશ્વરમાં પણ. તો આપડે જો મહાબળેશ્વર જઈએ તો પણ. ત્યાં પણ એવી જ મજા આવેને ખુબ જ મજા આવે મતલબ.
હમ્મ. જો સીપી ફોટોગ્રાફી માટે જોઈતું હોય ને તો બાય. બાંદ્રા બસ સ્ટેશન બી નામ સાંભળ્યું હશે મે. ત્યાં ભી જઈ શકાય.
એવું એમ તું જઈ ને આવી લગોડી.
હા હું તો બધે જ જઈને આવી છું ને હા બહુ મજા આવી હતી.
શું જોયું.
અને પછી મુંબ. મુંબઈમાં જો સનસેટ અને નાઈટ વ્યુ માટે જવું હોય ને તો ત્યાં મરીન ડ્રાઈવ. ભી નામ સાંભળ્યું હશે.
હા સાંભળું છે.
હમ તો મરીન ડ્રાઈવમાં ભી જઈ શકાય એમ ત્યા બહુ બધા લોકો મતલબ. એમને મા મનની શાંતિ માટે જ આવતા હોય છે બેસવા ત્યાં.
હા એ વાત તો તારી સાચી છે કે. મનની શાંતિ માટે આવતા હોય છે અને પ્રવાસ નો મુખ્ય હેતુ જે હોય. છે ને આમ જોવા જઈએ તો આપડે કે માનસિક રીતે. તે શાંતિ મળે આપણને અને રોજના કામો માંથી થોડીક મુ. ક્તિ મળે એટલા માટે તો આપણે પ્રવાસ જતા હોઈએ છીએ. બોલ બીજું.
પછી ત્યાં એલી. ફન્ટ કિવ્સ ભી છે ત્યાં તો એલિફન્ટ કિવ્સ.
તું એને અજંતા ઈલોરાની ગુફા પણ કઈ શકે ને.
હા તમલ બુકિંગ કરીને થોડછ સગાય છે એ પણ
એટલે જ ને એ બાજુ ફરવાલાયક સ્થળો ના મેં નામ સાંભળ્યા છે, હું તો હજી ગયો નથી ક્યાં ફરવા માટે એ બાજુ ખાલી ગુજરાતમાં
હા, પણ ફરવાનું ગોઠવી શકાય પણ
હા, તો આજ આપડે જઈએ અહિયાંથી તો સૌથી પેલા આપડે શું કેવાય, અહિયાં
આપડે જવું હોઈ તો કોઈ બસ જ કે ના જવાય કારમાં તો ના જવાય બ વધા થાકી જવાય
ના ના કારમાં જવાની જ મજા વધારે આવે શું.
કારમાં તો દિવસ પેલા વધારે લાગે ને,
ક્યા વધારે લાગે એક દિવસ થાય જતા.
હા, તું ભી તો લાગે ખરાબ પણ તું બી થાકી ભી જવાય.
હવે આપડે જ અહિયાંથી જુઓ નવસારી થી તને કવું તો નવસારી થી બે કલાકનો રસ્તો છે, મુંબઈ નો બરોબર મુંબઈ બે કલાકમાં પોહચ નવસારીથી હવે અહિયાંથી આપણે નવસારી જતા અડધો દિવસ ઉપર થઇ જાય છે. એક દિવસ તો ના થાય અનેને સાત થી આઠ કલાક થાય છે. તો હવે આપડે અહીયાંયા સવારે વેલા અહિયાયાથી નીકળી જઈએે, તો બપોરે બપોરે કે બે ત્રણ વાગે જેવું ત્યાં પહોંચી જઈએ, બરોબર નવસારી પછી ત્યાં થોડું આરામ કર આરામ કરી ને પછી ત્યાંથી મુંબઈ પહોંચી જાય, અને મુંબઈ રાત રોકાય ને પછી પછી બીજા દિવસે સવારે આપણે ઇમેજી ગામાં ફરવા જઈએ,
હા તો ચાલે તા એમેજીિકને આજુબાજુ રેસ્ટોરન્ટ બી મસ્ત મસ્ત હશે જ, એ એરિયા ભી બવ મસ્ત તો છે હીલ્સ વાળો એરિયા છે ને, તો ત્યાં મજા ભી વધારે આવે
હા, એટલે જ ને પાછુ મજા તો વધારે આવે જ પાછી અને બીજું કે એમે જીિક ફરી લઈ આપડે એક દિવસ ત્યાં ફરવાન થાય, ફરીથી આપણેે જ
હા અને એ પછી એની બાજુમાં જ લોના વાલા ભી છે તો ત્યાંથી જતું રેવાય
અમે આવ તો વ છે, હરસાણથી પૂછતો જ હશે હા, એ તો છે જ અને પાછું
હા, ઓય લોના વાલા પણ એ બાજુ જ આવ્યુ એ તો હું પોલીસ ગયો હતો,
હમ્મ અને એ પ્લેસી ભી બવ મસ્ત છે, બવ મસ્ત એ ત્યાંથી જવું આમ અફોર્ડેબલ જ છે, એમ
હા તો ત્યાં શું શું ફરવાનું છે, હું આમ
મીન્સ અ મીડિયમ મીડિયમ એવી છે અને હિલ જેવું છે, અને ત્યાં શ વરસાદની સિઝનમાં જાવ ને તમે તો પાણીને એવું પડતું હોય ને તમને બહુ મજા આવે વોટરફોલ જોવુ ફીલ આવે,
એવું એમ તો તો ખુબ જ મજા આવતી હશે એ જગ્યા
હા, બઉુ મસ્ત પ્લેસ છે, અને આજુબાજુ ગાર્ડન ભી છે, અને આગળ એક હો તે બાજુ મેગી લેવ એ મગી ત કાય ના કર તો મજા બી ના આવે નોર્મલ
હા એટલે એ તો મેં પણ જોયું તું વચ્ચે ક્યાં જોયું તું તો એમાં હતું કે તમે સ્ટાર્ટિંગમાં પાછું એમાં એવું હતું કે મેગી ના ભાવ વિશે ચર્ચા કરતા હતા બે લોકો એનો મેં સાંભળ્યું હતું તે એમાં એવું જ હતું કે એ બાજુ હ ને નીચે કઈક મેગી એસી નેવ રૂપિયાની મળન ઉપર જાવ ને એમ એમ મેગી ના ભાવ પણ વધતા જાય એવ એવી રીલ જોઈ હતી મેં એવું હોય છે કે ભાઈ એવું નથી
હા એવું જ હોય છે ત્યાં પણ તો મીડિયમ એવી જ હિલ જોવું છે ત્યાં તો એટલે એટલું બધું તો પ્રાઇસ તો ડિફરન્સ ત્યાં આવતો હોય ત્યાં તો
એવું એમ પછી આપડે લોના વાલામાં આપ આખો દિવસ પરી શકી કે અડધો દિવસ જ
ના આખો દિવ વસ્તુ ના ફરી શકાય પણ એની આજુબાજુ બહ બધા પોઈન્ટ છે લાઈક ટાઈગર પોઈન્ટ છે પુશી ડેમ છે પાવના લેક ક એ બધું છે આજુબાજુ
હા અને પછી
અ વકસ જે મેં બી સાંભળ્યું હશે ત્યાં બધું બેગસ નું બનાયલું છે
તેવું એ
હા બધું એટલે મતલબ એક એક વસ્તુ વેક્સની બનાલી છે આખી મૂર્તિ સુધી બનાલું છે
હા તો પછી ફરવા તો જવું જ પડશે આપડે કદાચ ગણી લઈએ એક દિવસ અહિયાં થી આપડે મુંબઈ પહોંચીયે મુંબઈ માં
હમ
ઉમેજી કા ફર પછી ત્યાંથી આપડે તાજ હોટલ ફરીએ સવારે બીજા દિવસે ને જગા ફરીને રાત રોકાઈ અને પછી બીજા દિવસે સવારે તાજ તપ ત્યાના જે ફરવાલાયક સ્થળો હોય નજીકમાં ત્યાં જઈએ પછી બીજા દિવસે લોનાવાલા જઈએ તો લોનાવાલા અડધો દિવસ પરીએ પછી મહાબળેશ્વર
ત્યાં તો તમે જાઓ ને તો મુંબઈ માં એન્ટર થાવ ને તમે અઠવાડિયા જો ફરો ને તો બી મતલબ તમને એવું જ લાગે કે હજી બી કઈ ખૂટે જ ત્યાં ફનું એટલા બધા પ્લેસ છે એમ ફરવાના
એક રાજ્ય બરાબર ની જગ્યા રોકી લેું મુંબઈમાં એ તો પછી એટલા બધા પ્લેસ તો હોવાના ને
હમ
તો તો આપડે અઠવાડિયા થી વધારે કરીને જવું પડે એમને
હ અઠવાડિયા અઠવા થી વધારે જ કું ત બી પંદર દિવસ નું કરીને જ તો બી વધારે મજા આવે એમ
અ
એમ શાંતિ થી ફોરે ને તો મજા આવે એમ
આપડે થાકી જવાય પછી પંદર દિવસ થી જ જો આપડે બાર ને બાર રોજ બંધ નનું ખાવું પડે એક એના કારણે કતા વાળ
તો એવું પ્લાન કર્યું હતું ને કે પેલા સુરત જવાનું ત્યાં ફરીને પછી આગળ જઈ તો વાંધો ના આવે એમ
હા એ કે વચ્ચે આપડ સ્ટોક લેતા લેતા જઈએ તો વાંધો ના આવે
હા લક સુરતમાં તમે આ સરદાર સરોવર ડેમમાં જાઓ પછી આગળ સાપુતારા જાઓ.
હા એ તો છે. આપડે અલગ અલગ મોડ કે સ્ટોપ લેતા લેતા આપડે આગળ જવું પડે પણ. તું ખબર એમ બરોબર પણ હવે આપણે જો આવી રીતે. સ્ટોપ લેતા લેતા જઈને ટાઈમ બહુ વધી જાતો પોચતા પોચતા.
વધી જાય તો પછી એક પ્લેસ ઓછું કરી દેવાનું એવું હોય તો.
એવું થોડી ને કરાય એના કરતા આપડે પ્લેસ વધારી દેવાય પ્લેસ તો આપડે સૌથી પહેલા. પ્લેસ ઉપર આપડે જ્યાં ફરવાનું ત્યાં જ પહોચી જવું પડે. પછી રોકાતા રોકાતા આવીએ તો વાતો ના આવે.
હા એમ કરી તો બી વાંધો ના આવે.
એટલે એ બધું તો હવે આપડે વિચારવું જોઈએ તો કે હવે આપડે ક્યારે જવું હે શિયાળામાં જવું હે. કે ઉનાળામાં કે ચોમાસામાં.
હા તો વધુ ફરવા ની ચોમાસામાં વધારે મજા આવે છે. ચોમાસામાં વોટરફોલ જોવા મળે નેે લીના. આ તો વોટરફોલ ના જોવા મળે.
હા પણ.
નોર્મલી સીટી હોય ને. ના આઈ મીન્સ થોડો વરસાદ હોય એનામાં જઈ શકાય એમ.
ભાઈ તો હવે આપડે ત્યાં જઈ ને ખબર પડેને એમનેમ કેવી રીતે ખબર પડે વેધર તો હવે.
હા પેલો આપડે. ત્યાં જઈએ આપણે ત્યાં જઈએ પછી બીજા પ્લેસ ફરી લેવાના. અને આ હમણાં ચોમાસું ચાલે છે તો. એમાં એકાદ વાર તો થોડો તો વરસાદ આવે ને આવે આવે છે અને. વધારે દૂર ભી નથી મીન્સ એને જ કાથી તો.
હા એ વાત તો છે પણ હવે આપડે ચોમાસામાં જોઈએ તો ઈમેજીકા બંધ હોય તો.
ના ઈમેજીકા તો ચાલુ જ હોય છે ના વરસાદના કારણે એને કઈ નડતું નથી.
ના ના બંધ રાખતા હશે ને બધા રાઈડસ ને એ બધું બંધ ના કરી દે. વાવાઝોડું ને એવું બધું ચાલુ હોય તો.
ના એ થોડું એમ હાઈટ ઉપર છે. ને એટલે એને કઈ મતલબ એની અસર નથી થકતી એમ.
એવું કેવું અસર ના થાય અસર તો થાયને.